હલો.
હા તમે દિશાબેન બોલો દિશાબેન બોલો. એવુ છે તો તમે ખોરાકમાં શું લો છો.
હમ્મ. હમ ખાવાનું આ સિક્સ્ટી ટુ કિલો છે અમ જ કરે આવેલા.
ખોરાક માં આપડે સમતોલ આહાર લેવો જોઈએ તો તમને સમતોલ આહાર શું છે ખબર છે.
એ સુ હોય.
સમતોલ આહાર એટલે દૂધ ફળ કેળા. પછી રોટલી દાળ ભાત ખીચડી કઢી. હા એને સમતોલ આહાર કહેવાય તો તમે વજન ઘટાડવા માંગો છો. વજન ઘટાડવા માટે તમારે પેલા પેલો ખોરાક ઓછો લેવો જોઈએ થોડો.
ઓકે બરાબર છે. એક બે દિવસ થયું પછી ન થ.
પછી તમારા તહેવારો ની ઉજવણી કરવાનો શોખ છે.
હા.
નવરાત્રી ગણેશ. સુરખી દિવાળી બસ.
તમે ગાડા છો તો આ રીતના બોલો છો. વ્યવસ્થિત ભાષાનો પ્રયોગ કરો.
નહી એ બધું ના થાય.
એ તમે.
એવું.
હા એટલે વજન ઘટાડવા માંગો છો એમ.
હોવ.
સરખી રીતના વાત કરી શકો છો.
ના. હા.
બરાબર હમ.
બોલો.
હા એટલે તહેવારો તમારે ગુજરાત માં કયા કયા તહેવારો ની ઉજવણી થાય છે.
ઉત્તરાયણ છે જન્માષ્ટમી છે ચતુર્થી છે. પતંગો ચગાવવાની.
પતંગ તો ચગાવણીની કેમ ની હોય એટલે શું શું લાવવું પડે એના માટે.
ફિરકી, માંજો, પતંગ, ટેપ
અને પતંગ ફાટી જાય તો ફરી ચગાઈ શકાય તમારાથી
હા બ હોયને ન?
પ છેવા
ના એની પટી આવે.
પણ અમે તો સેલો ટેપ થી ચ્યા
એ સર
ત ફાટલે પતંગી ચગ એ મ
હ હા મધ નાચ કે
હ તમે ઘરમાં રહો છો?
હા!
હમ તમારું ઘર કેટલા વીસ માળ નુ છે.
ના ચાલ
હલો હલો બરાબર તમારે આ શું કેવાય કે? તને કેવો ખોરાક પસંદ છે?
ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી, કઠિયાવાળી-' જુસ્થાની, સાાઉથ ઇન્ડયાન-'
મેનીસ ખાવાનામાં શું શું આવે?
મંચુરિયન, મંચુરિયન રાઇસ, નૂડલ્સ, હક્કો નૂડલ્સ
હલો
અડલી હિ
અને કાંઠિયાવાડીમાં તમે શું ભોજન લો છો.? હલો!
કઢી
હા તમારા અમા શાક નહી ખાતા?
નિ સ્ થાય
તમે તો કેમ બોલતા નથી.?
હર પાાવર લાઈટ ચાલુ રાખીશ એક મિટ લાઇટ નઈ, એટ મચ્છર તો નાસ્
તમે આ રીતનાનું વચ્ચે ના કરશો સમજો વાત ને
હા જોઈ આવજ કેસી ત્યારે સુ કર? હા થાય શું?
આખું રિજેક્ટ થઈ જશે નહી કર કોલ બરાબર?
હા!
બોલો તો તમે એટલે પછી કાંઠિયાવાળડી ને તમે કીધું નહી તમે શું શું લો છો ભોજન?
કાઠિયાવાડીમાં? ભીંડાનું શાક કથિતનું શાક પછી?
હ ફાદરઇન્ડિયા ભિડાનો તમારા ફાધર ઇન્ડિયા એમાં એની અંદર ભીંડા ન શાક એડ કરી ગયા છે તમે એટલું કહી શકશો? હમ સાર
મદર ઇન્ડિયા
સાઉથ ઇન્ડિયનમાં તમે શું ખાવજો?
ઈડલી, સાંભળ મેદુવાડા, ઢોસા, ઘી પૂરી
બો?
શું ઇડલી સાંભર મેદુવારા દોસા ઘી પુરી-
એટલે શુંધીપોડી.
ડીપ ઇટલી.
હમ
દસમ.
તો તમે ઠોસા જોળે ચટણી ખાવ કે સંપાર ખાવ?
બને.
તમે ઈડલી સંભર જેવા છો મેંદુ વડા જેવા છો હલો
હા
તમે તમે પંજાબ જાઓ છો પંજાબ?
હરિયાણા.
પણ ત્યાં તમે અમૃતસરી છોલા કુલચે ખાધા છે?
હમ ખાવા છે જોરદાર.
જોરદ તમે છોલે ચાવના ને જોડે ખાવ છો? એકખલા ખાાવ છો કે અમૃતસર કુલચ જોડ ખાવ છો?
અમૃતસરે કુલ્ચે.
હમ તો અત્યારે તમારું વજન કેટલું હશે અંદાજે સાતસો આઠસો કિલો ખરું?
ના ના પચાસ.
પચાસ કિલો. તો તમે આ ફોન ની અંદર જે હળહળ જુઠ્ઠું બોલી રહ્યા છો તેનું મારે શું કરવાનું?
સાંભોળવાનું.
એટલે મતલબ તમે ખોટું બોલી રહ્યા છો ફઇનલ છે. તો તમારે વજન વધારવા માટે તમારી જોડે શું રસ્તા છે ઘટાડવા માટે?
ઉપવાસ ખાવ નહી.
એવું છે પણ એના કરતા હળવું ભોજન લેશો તો નહી ચાલે એવું?
ના ના.
દખાય તો ખનાસન તો નહી એવા છો? ઓકે એટલે તમે આ મા ઇન્સાન પતલા પેલી શું કે હ્યુમન કેટેગરીમાં નથી તમે.
હું છું પણ સામે વળી નહી એમ.
હમ હમ બરાબર છે તો આપડે શું કઉ છું તને કે તમે ભોજન લો ને એ જો છાસ પીહન રાખો છાસ.
હા પચે એટલે?
હા પછી જશે ને ભોજન
હા
સરળતાથી એટલે છાસ પીજાવ મસાલો નાખીને.
એ મસાલાવાળી ના ભાવે.
હમ. હ સાદી પીજો લસણ ડુંગળી નાખીને પીઝો ટામેટા આદુ અદરક નાખીને પીજો પણ પીજો એમ કઉ છું.
એવું નાભાઈ કઈ મીઠું જ ભાવે.
અ ના ફાવે તો અંદર તમે ઘરની કોઈ પણ વસ્તુ નાખીને ખાઈ શકો છો ગેસ બાટલો નાખીને બી ખાઈ શકો છો એ.
હ ભછી ગેસ છૂટે.
પણ તમે પીઓ ખાલી એટલું કવ છો સાહેબ તમાને. આથી છ શરૂ કરી દો છાસ ની અંદર લીંબુ નીતરો ગરમ મસાલો નાખીને વગાર કરો. જે નાખો શાક બનાવો છાસ નુ. પણ છાસ પીવ હું એટલું કેહેવા માંગીશ તમને બરાબર.
પીશું પીશું.
ઓકે તો તને તહેવારોમાં જે શોખ છે તો તમારે શું એમાં ધૂળેરીનો શોખ છે.
બધાને રંગવા ગ્યા મસ્ત
એટલે તમે બધાને ચૂનો લગવાનું કામ મતલબ કે તમે બધાને રંગ લગાવવાનું કામ કરો છો. તો શું હું સાચો છું? એ તો તમે આ જેઠાલાલમાં દયાના ભાઈ સુંદર જેવા છો બરાબર છે. આપડે તો તમે ભયલું બકા જેવા પણ લાગી રહ્યા છો થોડાક. જેવા વજનમાં અરે ભયલું જેવા વજન વજનમાં અને બકા જેવા ઉભેટ તો શું અમે કરેક્ટ છે એકદમ
ના ખોટું છે એતો.
ખોટો છે એમ તો તમે એને સાચું કેમ ના કરશો
એતો કમ્લેશ મામાજ.
ઓકે ઓકે અને તમે બીબી એ નો કોર્સ કરવાનું વિચારતા હતા તો તમે શું વિચાર્યું છે એજ્યુકેશન અંગે તમે અમારી કોલેજમાં એડમિશન લેશો પ્લીઝ
હવ કેમ નહી
હા તો એની અંદર કેવું છે કે આપડી કોલેજ બીબી એમાં એમ બી એ પણ પ્રોવાઈડ કરાય છેાય એટલે બીબી એ છે એ બેચલર ડિગ્રી છે એમબી એ છે માસ્ ટર ડિગ્રી છે તો તમે તમારે કઈ ડિગ્રી પહેલા કરી છે બીબીએ કર વી છે કે પેલા એમબી એ કરવી છે તો તમે બેચલર પતાયેલું છે. પેલા કોઈ જગ્યાએ બેચલર પતાયેલું છે કોઈ જગ્યાએ
હલો.
હા.
માસ્ટર.
પણ હું તમને એમ પૂછું કે તમે કોઈ જગ્યાએ બેચલર કર્યું છે પેલા તો તમે માસ્ટર કરી શકશો ઓકે તો માસ્ટર કરવા માટે પેલા પેલું તો તમારે અમાર કોલેજમાં રૂબરૂ મુલાકાત લેવી પડશે. ત્યારબાદ અમે તમને એક ફોર્મ આપીશું એ ફોર્મ અને એક રિસિપ્ટ આપી છે રિસિપ્ટની વિગતો ભરી અને પૈસા લઈને અમારી કોલેજ ના એડમિનમાં મળી જજો તો તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે.
ઓકે એમ કરશુ.
તમારા બેચલરમાં કેટલા સીજીપી હતા.
હા હા.
હ કેટલા હતા હા હા પસન્ટેજ હતા તમારા.
ના ના પચા પચા
પાચા પચા ટકા તમારે જેવા ડફોડ વિદ્યાર્થી ને અમારી કોલેજ આવકાર્ય નથી.
પચા પચા એટલે સો
સો ટકા હોય તો આવા ચોરી કરનાર વિદ્યાર્થીને અમારી શાળા માં કોઈ સ્થાન નથી.
બો હારુ
તો શું તમે ચોર છો
ના બકા
ઓકે તો તમારે એડમિશન જુએ જ છે
હ અમ
અમારી કોલેજ નું નામ ખબર છે
એમ એસ સી આઈ ટી વિદ્યાલય.
ઓકે તો તમે એની અંદર ક્યારે રૂબરૂ મુલાકાત લેશો
પાંચ દિવસે લાગે હા
હા તો એ મુલાકાતમાં આવો ત્યારે તમારા બાળકને પણ સાથે લઈને આવવા નમ્ર વિનંતી છે.
હા હા ત્યાજ તમે જાને તું ફોન આયો મને
ઓકે મનન સ્ટુડન્ટને આપણે એડમિશન કરવાનું છ ઓકે હા તો એને પણ લઈને આવજો અને તમે પણ આવજો સાથે આપણે બંનેનું એડમિશન કરી દઈશું. આ જે મનન આ જે મનન. કોચું એમને બેચલર કરેલું છે?
સિનિયર કેજી કર્યું છે.
સિનિયર કેજી કરીયું?
અત્યારતો હા
તમારે જે ક્યાં ઇન્ક્વાયરી હશે હું તમને આગળ જણાવીશ હો. કે હા ઓકે મેડમ હા.
દસ મિનિટ થઈ કે શું કરવું છે? હલો!